હાર, નમસ્તે
બસ મજામાં તમે
બસ એકદમ મજામાં મજામાં અવાજ આવે છે, અમારો
હા તો છે.
ન આપડો ટોપિક છે, કે ઓનલાઈન શોપિંગ છે, તો ઓનલાઈન શોપિંગમાં તમારો કેવો અનુભવ રહ્યો છે.
હા, એમ તો સારો જ છે મારો તો
એટલે ઓનલાઈન શોપ પની વાત કરીએ તો ઓનન શોપિંગમાં અતમને ખ્યાલ છે, કે આપ જો એટ્લેપ જેમ આપે દરેક વસ્તુ છે. અ ખરીદી શતા હોય છેએ તો તમારો કેવો કોઈ અનુભવ છે, કે જે તમે કોઈ વસ્તુ ખરીદ હોય.
મારે છે, એમાં અમે શોપિંગ કર્યું છે. પણ મારે તો એવો અનુભવ થયો છે, એમાં તો કે એ લોકો કે જે વસ્તુ કઈમ બતાય ને એમ ઓનલાઈન શોપિંગ પર કઈ પ્લેટફોર્મ હોય. મોટા કેવું હોય કે એમાં એમ જે
જી
વસ્તુ વસ્તુ હો, એ એમ જેવી દેખે અમુક એવી વસ્તુ હોય, કે પછ જે શો કરે એ હોય અનેને
આપણે પછી જે ડડીલિવર થયેલોય એમ બધું હોય, એમાં ને અમુક થાય કે પછી આપ જે સાઈઝ સિલેક્ટ કરીએ એ પણ અલગ હોય, ને હ એ અલગ હોય એમ એટલે એમ મને એમ હા નેટવર્ક ઓછું વાંધું છે.
હા તો થોડાક નહીં કેમ કે પાછ, હા એટલે બિલકુલ કેમ કે ઘણી બધી એવી એ ઓનલાઈન જે વસ્તુ હોય, આપ દરેક મગાતા હોય. તો તમને ઘણી બધી વસ્તુઓ અત્યારે, ફ્રોડ પણ મળ હોય છે જેમકે વાત કરીએ તો ક્યારેક એવું થતું હોય છે, કે ઓનલાઈન ના માધ્યમ આપ કોઈ પ્રોડક્ટ મગાવે છે. ચટકરિયા મગાવે છે, બૂટ મગાવે છે. પછી કોઈ પેન્ટ મગાવે છે, કે કોઈ સેન્ડલ છે. કે ઘણા, બધા એવા પછી આપડે ઘણી બધી એવી વસ્તુ મારી જોડે પણ થઈ, કે આપણે જેમ કે બોડી માટે આપણે શેમ્પુ યુઝ કરીએ છીએ, તો શેમ્પુમાં પણ ઘણી બધી એક્સપાયરી ડેટ આપણે જોઈને જે વસ્તુ લેતા હોઈએ છીએ તો ઓનલાઈનમાં કેવું થાય છે ઘણી વાર એવી પ્રોડક્ટ આપણને મોકલી દે છે કે પ્રોડક્ટ આપણે એક્સપાયર થઈ ગયો હોય ત્યારબાદ એનું જે સ્ટીકર હોય છે એ બધ લોકો બદલી નાખે છે અને પછી આપણને એવું લાગે છે કે આ એક્સપાયર થયેલી નથી એમ એટલે એવું પણ લોકો ઘણી વાર કરતા હોય છે, એટલે એ પ્રકારે મારે પણ એક વાર એવું થઈ રહ્યું છે, કે પછી મેં એવડા લોકો ને કમ્પ્લેન કરી, અને ત્યારબાદ તો મને મારા જે પૈસા હતા, એ મને પાછા મળેલા એટલે ક્યારેક ઓનલાઈન શોપિંગમાં ખુબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ ઓનલાઈન શોપિંગના તો ઘણા બધા ફાયદા પણ છે જેને આમ જુવો તો ઘણા બધા નુકસાન પણ છે વધારે આમ જુવો તો નુકસાન વધારે કેવાય કેમકે ઘણી બધી એવી પ્રોડક્ટો હોય છે જેમને ખબર ના પડતી એમના માટે બહ નુકસાનકારક છે ઓનલાઈન શોપિંગ કરવી કેમકે ઘણી વાર મગાવતા હોય તો સાઈઝ આવતી હોય કે પછી અ વસ્તુ મોટી પડતી હોય છે તો રિટર્ન પણ થઈ જતું હોય છે પરંતુ મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિ પ્રોડક્ટ જે હોય એના રિવ્યુ હોયને પ્રોડક્ટ લેવી જોઈએ એટલે કઈ પ્રોબ્લેમ ના થાય એટલે દરેક વ્યક્તિ પ્રકારે જો ચાલે ને તો અ કોઈ પ્રોબ્લેમ નથી આવતી તો તમે શું કેશો તમે ક્યારે ઓનલાઈન વ ત ક્યારે મગાવેલી છે કોઈ એમમે
તમે કીધું એમને એમ ઘણી બધી વસ્તુ મંગાવેલી છે રે એમ ત એમાં મનેું એમાં હું ગ સારું કે આપણે જો એ નોર્મલ સ્ટોર પર પેલા છે ને તો આપણે પછી અમુક પછી હું કે બદલી ચેન્જ કરવાની હોય તો બસ એમ સરખ ચેન્જ નહી કરે આપી એમે લોકો ને. તા એમ અમ ફોર્સ જવા કરે જ હોય કે પછી લેવા પડે એમ જયારે ઓનલાઈન એમ હોય કે આપને. ગમે તો લઈ લેવાનું પછી જો પછું. આવ્યું ને ની ગમે તો પછું. ડિલિવર પાછું કરી દે એમ એમ ચેન્જ લાગ એ હું કે રિફંડ મળ્યો જાય એમ. કારણ કે પછી જે વસ્તુ હોય એ.
બિલકુલ. એ કે આપણને ના ગમતી હોય તો પછી આપડે એ પ્રોડક્ટ ને પાછી અ. હ રેટ. પણ કરી સકતા હોય અને એક્સચેન્જ પણ અત્યારે તો અવેલેબલ છે અત્યારે સારું. કવાય કેમ કે તમને જે ટી શર્ટ ગમે છે એક જ કલર. હોય માની લો કે તમે કોઈ ટી શર્ટ મગાવો છો તો એ ટી શર્ટમાં તમે બ્લેક કલર ગમતો હોય. હવે એ બ્લેક કલરમાં તમારી સાઈઝ તમને ના થઈ તો તમે એ વસ્તુ પાછી એક્ચેન્જ. પણ કરી શકો છો એટલે એ વસ્તુ તમને બ્લેક કલર ટી શર્ટ મળે છે એની. સાથે તમા સાઈઝમાં. નાનું મોટું થયું હોય તો એ પણ તમને એમાં મળી જશે એલે એક. કે સુવિધા તો એક સારી કહી શકાય અને ઘણા મિત્રો એવું. કરતા હોય છે કે કોઈ પ્રોડક્ટ પેલા મગાવે છે જેમકે. તમે તમે પણ કરેલું છે મેં પણ કરેલું છે કે. માની લો કે કોઈના લગ્ન કે મેરેજ હોય છે તો મેરેજ માં શેરવાની મગાવતા હોય છેછ? રિટર્ન પોલિસી સાત થી દસ દિવસની. તો કરી. પાછી શેરવાની મોકલી લેતા હોય છે એટલે ઘણા લોકો આવું કર. એટલે મે પણ જોયેલા છે અને. બધા લોકો આ રીતે જ પોતાનું જીવન ચલાવતા હોય છે એટલે એ પ્રકારની. કહી શકાય સારી વાત કેમ કે ઘણા બધા. બધા લોકો આવું કરતા હોય છે એટલે આવું કરવું જોઈએ કેમકે. પૈસા. કમાવા ખુબ જ અત્યારે અઘરા થઈ ગયા છે એટલે આવું કઈ કઈ એવો એક્સપેરિમેન્ટ. કરવો જોઈએ જેના માધ્યમથી આપડું પણ ચાલે એવડા લોકોનું પણ. રિટર્ન આવે તો એડા લોકોને પણ ક ચાર્જ ભાગ દેવો પડે તો એવડા લોકોને પણ!. તો ચાલ્યા કરે એમ એટલે આ વસ્તુ તો બંધ નથી થવાની એમ એટલે આવી ફેસિલટી તો એ લોકો. ને આપવી જ પડે. તોજ એવડા લોકો નો ધંધો ચાલે એમ છે એમ એટલે ઘણી બધી પ્રોડક્ટ એવી નાખી દેતા હોય છે. ક કામમાં નથી આવતી આપે એની પ્રઇસ તમે જુઓ તો ત્રીસ. શપિયા ને તું. ડિલવરી ચાર્જ સો રૂપિયા લેતા હોય તો હવે એક પ્રોડક્ટ આપે લેવી કે ના લેવી એટલે. વેચવા વાળાને તો એવું કઈ દેખાતું જ નથી એટલે. એ પ્રકારે પણ ક્યારેક હોય.
હા અમુક એમ હોય શકે રે. આપમણા કે પ્રોડક્ટની પ્રાઇસ ઓછું હોય ને ડિલિવરીને. ચાલી સાથે વધારે થઇ જાય એમ તમા કે એમ. એમ હું એમાં એટલ હારું કે હું કે જો બરાબર ની. કઈ વસ્તુ હો તમણે એમ. એમ ડિલવર કરી દે એમ પાછું રિટર્ન કરી શકેાય એ વસ્તુ સારી છે એમ. અને બીજી વસ્તુ એ છે કે આપણે થોડું પ્રાઈઝ પણ. હું કે આપણે પેલું નઈ કરવા પડે એમ જ્યાં ફિક્સ હોય. ફિક્સ આપણે એ લઈ શકીએ. કેમ બ વધારો કે શું નહી થાય એમ. એ વસ્તુ એમાં હારી. કેવાયમ જયારે આપણે દુકાન પર લેવા જઈ તો આપણે એમાં પછી પ્રાઇઝ ઓછો વધારે એવુ કરે ફિક્સ પ્રાઇઝ એ લોકો કે નહી એમ જયારે ઓનલાઈન આપણે ફિક્સ હોય એટલે સારું એમે તો
હ
ને બીજું એમ કે ઓનલાઈન વસ્તુ હું કે ઓનલાઈન જે પ્લેટફોર્મ છે ફ્લિપકાર્ટ એવા તેમાં એક જગ્યાએ આપણને ઘણું બધું મળ જાયમ બહુ બધી કેટેગરીઓ મળી જાય બસ એમ એમાં બીજી બીજી દુકાન કે ફરવા જેવુ હોય ને એમ એટલે એક જગ્યાએ બધી વસ્તુ મળાય સારું કેવાયનનું ઓનલાઇન નુ.
ઘણી બધી પ્રોડક્ટ જે યુઝ કરતા હોય કોઈ કામમાં નથી જાંત તે તો એ વસ્તુને આપ રીતે લ લેજ વધારે એ દો મ બ માં કોઈ ફાયદા જેવું કાય છે ન‌ઈ રબી ન યુઝ કરીએ અને આગળ વધવું જોઈએ વધારવું જોઈએ આવનારા સમમાં હા ઓનલાઈન ન જમાનો આવી ગયો છે તો
તમારી વાત સાચી છે હા
તમારી વાત સાચું જ છેવે બધું ઓનલાઈન ન છે એટલે બધા અનુભવ લેવો જોઈએમ ઓનલાઈન નું એમ એમ ઓનલાઈન એવું છે કે આપણે થોડું ડાયરેક્ટ સેલિંગ જેવું થતું એટલે થોડી પ્રઇસમ્પેમાં કમ્પેરીમાં આ જે દુકાન હોય શોપ એમથી તો ઓછી જાય મે ને અમુક પ્રાઇસ અમુક પ્રાઈઝ તો હોય જ રે કોઈક વસ્તુ થોડી
કીધું કે ઘણી બધી એવી વસ્તુ હોય છે કે ભ‌ઇ ઓનલાઈન તો સાર ચન કરી દેવી જોઈએ મ ઘણી બધી વસ્તુમાં ઘણા એમેઝો વચર એ નાખ અને એમાં થોડા પૈસા રીટિંગ કરતા હોય એ રીટિંગ વસ્તુાવી શકે છે મને એ રીટિગ વસ્તુ મગાવી અને પાછું જયારે ઓર્ડર લેવા વાળો આવે છે ત્યારે એમાં ે નાખી એટલે પેલો ઓર્ડર વાળો પાછો એરલાઈન વયયો જતો હોય, એટલે હોય, એધી રાખ હોય છે. થકવું જોઈએ અને આવનારા જનરેશનમાં, પણ ઓનલાઈન ફ્લપકાર્ટ છે, મીશો છે, શપી
હા એજ છે, તો
જોઈ, આવનારા સમયમાં પણ પિકક્ષા છે, તો ચાલો આવીજ પાછા મળી જ નવા ટપિકક્ષા
હાાર